જય શ્રી કૃષ્ણ.
કેમ છો તમે?
હા હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. ઘણા દિવસો થઈ ગયા હતા. તો વાત પણ નથી થઈ આપણી તો મેં વિચાર્યું કે કઈક એવા નાના ટોપિક પર આપણે ચર્ચા કરી લઈએ.
વિચાર છે તો કયા વિશે વાત કરવી છે તમારે?
આજકાલ જઓ ને આપણા બધાનું શેડ્યુલ કેટલું બિઝી થઈ ગયું છે અને એ વચ્ચે આપણે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવો એ બધા માટે એક અ અત્યંત મહત્વપૂર્ણ સવાલ છે એ જાણવું અને સમજવું બધા જરૂરી છે તો એ વિષય પર જ વાત કરીએ.
ખુબ જ સારો વિષય છે તમારો અને આપણે સમયની કદર કરતાં તો દરેક વ્યક્તિને આવડવું જ જોઈએ સમય આપણા આપણા માટે ખુબ જ કિંમતી છે. આપણે સમયનો દુરુપગ ઉ પયોગ ના કરવો જોઈએ. આપણા બધો બધા કામ સમય પર જ કરવા જોઈએ.
પણ જુઓ ને આજકાલ આપણે સવારે ઉઠીએ અને રાત્રે સુઈ જઈએ એ વચ્ચેનો સમય ક્યાં પસાર થઈ જાય છે કામ કામમાં આપણને ખબર જ નથી પડતી અને અમુક વાર તો આપણા જરૂરિયાતના કામો પણ અટકી જાય છે કારણ કે આપણું આપણે સમયનું મેનેજમેન્ટ કરીને આપણા કામને શેડ્યુલ નથી કરતા.
સાચી વાત છે આપણે આપણા રોજિંદા કામોનું એક સમય સમય વ્યવસ્થાપન કરવું ખુબ જ જરૂરી છે. આપણે કયા કામ કયા ટાઈમે ખતમ કરવા એનું એક ચોક્કસ આયોજન કરવું જોઈએ. તો જ આપણા બધા કામો સમયસર પૂરા થાય છે.
સાચી વાત છે. તમા તમે જે રીતે કીધું એ રીતે બધાએ જ પોતાના કામનો શેડ્યુલ સમયસર બનાવવું જોઈએ અને એને ફોલો કરવો જોઈએ નહીતર શું થાય કે આપણે વિચારીએ કે આ કામ આજે કરવા છે આજે કરવા છે એમ કરીને પછી થતા જ નથી અને કાલ પર ઠેલવાઈ જાય છે.
બિલકુલ અને જો તમે સમય વ્યવસ્થા પણ કરશો તો એનાથી તો જો એક તો તમારું કામ સમય પર પૂરું થશે. બીજું તમને તણાવ પણ ઓછો થઈ જશે કેમકે જો કામ સમયસર પૂરું થઈ જશે તો તમે ચિંતા મુુક્ત થઈ જશો. અને તમારે હજુ કંઈક બીજા કામો કરવાની વિચારવાની ક્ષમતા પણ તમારામાં વધશે અને તમારા જીવનમાં એક સંતુલન જળવાઈ રહેશે અને જે કામ તમે કર્યું છે એમાં તમને સફળતા મળશે.
હા આ વાત તો જાણીને મને ખૂબ આનંદ થયો મારા ખ્યાલથી તમે પણ પોતાના સમયનું મેનેજમેન્ટ સરખી રીતે કરતા હશો અને બાકી બધાએ પણ કરવું જ જોઈએ.
બિલકુલ હું હું તો મારા બધા જ કામ સમય પર કરું છું કેમકે જો સમ આપણી સમય પ્રમાણે ચાલીશું તો આપણા લાઈઇફમાં એક ડિસિપ્લિન જળવાઈ રહેશે તો એ ડિસિપ્લિનથી શું થશે આપણા એ આપણામાં એક ટાઈમ મેનેજ આવી જશે કે આપણને દરેક કામ એ સમયે જ પૂરા કરવા જોઈએ કેમકે જો ઘડી ન કાંટો તો નિરંતર સતત ચાલ્યા જ કરે છે એ એટલે સમય આપણા માટે ઊભો નથી રહેતો આપણે તો સમયની સાથે સાથે જ ચાલવું પડશે.
સાચી વાત કહી તમે આ અને આ એકદમ મૂલ્યવાન વાત પણ હતી બધાએ આ વસ્તુ શીખવું જોઈ અમુક લોકો શું કરતા હોય છે કે થોડી વાર એમ વિચારે કે આ મારે કામ તો છે પણ થોડી વાર પછી કરી લઈશ. અને ફોન પકડીને કે ટીવી લઈને બેસી જાય પછી એમાં સમય ક્યાં નીકળી જાય ખબર જ નથી પડતું અને જે જરૂરી અને મહત્વપૂર્ણ કામ કરવાનું હોય એ તો રહી જ જાય છે.
સાચી વાત છે એટલે જ તો આપણે સમય વ્યવસ્થાપન કરવાની ખુબ જ જરૂરી છે. તમારે એક લક્ષ્ય નક્કી કરી લેવું જોઈએ કે તમારે શું કરવાનું છે તો તેનાથી તે તમને સ્પષ્ટ થઈ જાય છે અને પ્રાથમિકતા એવા કામોને આપો કે જે તમારા મહત્ત્વનાં કામ છે જે વધારે મહત્ત્વના કામો છે તેને સૌથી પહેલાં પતાવી દો અને એક એવો સમયપત્રક બનાવો કે જેમાં તમારા રોજિંદા કામોનું આયોજન કરી શકો છો. અને આજે કરશું કાલે કરશું એવા એવા આનાકાની કરીને કામો નહીં ટાળવા જોઈએ.
હા એ વાત તો છે આવી નાની નાની ટેવો આપણે શીખવી જોઈએ કારણ કે અમુક વખત આપણે પણ આળસમાં આપડે આપડા કામને ઠેલવી દઈએ છીએ અને કામ કરવાનું ચૂકી જઈએ છીએ આપડે એ નથી વિચારતા કે સમયનો શું ભરોસો ક્યારેક ક્યાં શું થઈ જાય એના કરતા આપણે સમયસર આપણા જે પણ મહત્વપૂર્ણ કામ હોય એ બધા પતાવી લેવા જોઈએ.
બિલકુલ સાચી વાત છે હવે તમે જુઓ ને જાણે કે હું તમને એક ઉદાહરણ આપું જાણે કે સવારે આપણે ઉઠ્યા અને જો આપણે ઉઠીને એકવાર જો આપણા હાથ તેમાં આપણે ફોન લઈ લેશું તો એ ફોન લીધા પછી તમે એ એટલો બધો તમારો સમય એમાં બગાડશો કે કોઈ સ્ક્રોલિંગ કરશો કોઈક કોઈની જોડે વાત કરશો કે કોઈ વિડીયો જોશો તો એમાં તમારો કોઈ રીલ્સ જોવામાં એટલો બધો તમારો ટાઈમ વેડફાઈ જશે કે તમારું આખું આ સમય મેનેજમેન્ટ નું જે આયોજન કર્યું તે આખું તમારું ખોરવાઈ જશે એટલે મારું માનવું છે કે તમે સમ સવારે ઉઠીને તમારા પહેલાં જે રોજિંદી ક્રિયાઓ છે રોજિંદું કામ છે એ બધું પતાવી દો પછી જ તમારા ફ્રી ટાઈમમાં તમે તમારો ફોનનો ઉપયોગ કરો.
હા એ વાત તો તમે ખરી કહી કે એક વાર હાથ પા ફોન આવી જાય પછી સમય ક્યાં નીકળી જાય ખબર જ નથી પડતા સ્ક્રોલિંગમાં કે પછી વિડીયોઝ જોવા માં, વાત કરવામાં, ચેટિંગ કરવામાં સોશિયલ મીડિયા પ સમય ક્યાં જતો રે કઈ આઈડિયા જ નથી આવતું અને આ વસ્તુ સૌથી મોટી ભૂલ આજકાલના યુવાન જે લોકો છે એ કરે છે પોતાનો મોટા ભાગનો સમય ફોનની પાછળ બગાડે છે.
સાચી વાત છે અને એમને એ ખબર નથી પડતી કે એ એમનો જે સમય બગાડી રહ્યા છે એ એમનો કેટલો કિંમતી સમય છે જે તે સોશિયલ મીડિયા અને રીલ્સ જોવામાં કે આમ આડી આવતી પ્રવૃત્તિઓ કરવામાં બગાડે છે એ સમય એ એમના ભવિષ્યને સુંદર બનાવવામાં કે કોઈક સારી કારકિર્દી કરવામાં જો કોઈક સારી સ્કલસ શીખવામાં કે કંઈ પણણ એવું નવું શીખવામાં જો એ સમયનો સદુપયોગ કરે તો એમનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ થશે
હા એ વાત તો તમે ખરી કહી એટલા માટે જ તો આપણે બાળકોને પણ આપણા ઘરમાં કે પછી શાળાઓમાં પણ બાળકોને આ વિશે શિક્ષણ આપવું જોઈએ કે સમયનું મેનેજમેન્ટ સમયનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું આખા દિવસની દિનચર્યાને કઈ રીતે ગોઠવવી જેનાથી આપણા મહત્વપૂર્ણ કામ પણ થઈ જાય આપણો સમય પણ ના વેડફાય અને થોડો ઘણો સમય આપણે પોતાના માટે પણ કાઢી શકીએ
બિલકુલ સાચી વાત છે છે એમ પણ સમય વ્યવસ્થા પણન જીવનમાં સફળતા માટે ખૂબ જ જરૂરી છે જો આપણને સમયનું યોગ્ય આયોજન કરીએ તો આપણને આપણા લક્ષ્યો અને સફળતા પ્રાપ્ત કેટલી સહેલાઈથી કરી શકીએ છીએ
એ વાત તો ખરી હવે જે કોમ્પિટટિવ એક્ઝામની તૈયારી કરતા સ્ટુડન્ટ્સ હોય એમનું જ જોઈ લો એ લોકો પોતાનો સમયનું મેનેજમેન્ટ કેટલી સારી રીતે કરે છે અને જ્યારે એ લોકો સફળ થાય છે ત્યારે મીડિયાવાળા એમનો ઇન્ટરવ્યૂ લે છે કે તમે પોતાના ચોવીસ કલાકને કઈ રીતે મેનેજ કર્યું કઈ રીતે સમયનેખું તમે સેટ કર્યું કે તમે પોતાની પ્રિપરેેશનને સારી રી મતલબ પ્રિપરેેશન કરવા માટે તમે સારો એવો સમય આપી શકો એ લોકોલ તમે વિચારી શકો કે એ લોકોનું ટાઈમ મેનેજમેન્ટ કેટલું પરફેક્ટ હશે
બિલકુલ સાચી વાત છે અને એ ટાઈમ મેનેજમેન્ટ કરવા પાછળ પણ એમણે કેટલા લક્ષ્ય નક્કી કર્યા હશે ને કે જો એમ પણ લક્ષ્ય વિના જીવન દિશાહીન બની જાય છે તો એમણે પણ એ ટાઈઇમ મેનેજમેન્ટ કરવામાં એવા કેટલા લક્ષ્યો રાખ્યા છે તો જ આજે એ મુકામ હંાસિલ કરી શક્યા છે
સાચી વાત છે અને કોઈ પણ કામ કેમ ના હોય અગર એ કામ લક્ષ્ય વગર કરવામાં આવે તો પછી એનો કોઈ મતલબ પણ નથી અને એ કરવામાં આનંદ પણ નહીં આવે અને એ લક્ષ્ય વગરનુંું કામ આપણે વગર મને કરીશું તો એમાં ટાઈમ પણ વધારે જશે અને એમાં સમયનો દુરુપયોગ થશે
પણ સમય કોઈની રાહ જોતો નથી જો એકવાર પૈસા ખૂટી જાય ને તો આપણે ફરી કમાઈ શકીએ છ છેીએ પરંતુ જો એકવાર એ સમય જે આપણો સારો કારકિર્દીનો એકદમ આપણો જે ગોલ્ડન પીરિયડ હશે એ જો સમય આપણા હાથમાંથી જતો રહ્યો ને તો એ સમય પાછો નથી આવતો
હા એ વાત તો તમે એકદમ ખરી કહી અને આજકાલ પણ તો આપણે આટલા મોટા થઈ ગયા તો પણ આપણે કે કતા હોય છે ને કે બાળપણનો સમય કેટલો સારો હતો તો એ એકવાર સમય જતો ગયો પછી એનો આનંદ આપણે હમણાં નથી એ જ રીતે જો અત્યારનો જે સમય છે એ એકવાર જતો રહ્યો તો પછી એનો આનંદ પછીથી પણ નહીં માણી શકીશું આપણે અને પછીથી આપણે પછતાવો થશે કે આ સમય પર આપણે આ કામ કરી લીધું હોત તો સારું હોત
હા ત્યારે જ આપણને સમયની કદર થાય છે એટલે મારું માનવું તો એ છે કે જે સમય જે થતું હોય એ કરી જ લેવાના જે સમયે જે આનંદની પળો મળતી હોય એને માણી જ લેવાની કેમકે ફરી એ સમય પાછો આપણી પાસે આવે આવળીને આવવાનો નથી
હા અને પોતાનો જે પણ ટાઈમ મેનેજમેન્ટ છે જે પણ કામ હોય એ મહત્વપૂર્ણ કાર્યોને કરવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ એ જ આપણે આજની વાતચીત પરથી શીખ્યા છે તમારી સાથે વાત કરીને પણ મને સમય વિશે ઘણું જાણવા મળ્યું
હા મને પણ ઘણું સારો લાગ્યું જય શ્રી કૃષ્ણ